હલો હલો જય શ્રી કૃષ્ણ હા હા હવે આવ્યો હમણાં હા કેમ છો.
ટોપિક મે બો હા મજામાં તમે મજામાં
હા કેમ છે તબિયત પાણી સારા
હા સારા
હા
તમારા
કેમ અવાજ નથી આવતો કે હું
આવે છે મારો અવાજ તમને આવે છે
હા તમારો તો આવે છે મારો હા તમારો તો આવે છે મને હા હેલો
તો હલો હલો
હા હલો તમને નથી આવતો મારો અવાજ
ના મને આવે છે તમારો અવાજ
આવે છે ને હા તો બસ હમ હા હાલું હા હા
હા તો તમને ફોનમાં કયા ફોન ગમે
હા
ફોન હોને ફોન એન્ડ્રયડ ગમે કે આઈફોન ગમે
સાવન
હલો
હા, હલો સ્વને એમને.
ફોન ફોન ફોન
હન
હલો ફોન તમને ક્યાં ગમે? આઈફોન ગમે કે એન્ડ્રોઇડ ગમે સેમસેમ ગમે કે વીવો ગમે ફોન ગેમ
મને એમ હા સેમસંગ
સમતા ગમે
હમ આઈફોનને ગમે પણ આઈફોન પણ છે નહી એટલે પછી હું ગમે ખરું હમ
બરાબર,
હા,
તમને કેવું વૃક્ષો વાવો હ,
આપ આપડુ પાસે જેવું હોય એવું ગમે પછી હું થાય, આપણ ને ગમે પણ છે, નઈ એટલે.
સેમસંગ,
અમારે પાસે સેમસંગ મેં જેટલા ફોન લીધા છે, સેમસંગનો જ લીધો છે.
હું માળી. પાહે પણ નહીં એ પણ મારા ભય પહે છે, મારા ભાઈ નો એટલે મારો એ રીતના વાપર્યા કરો.
હા,
તો કેવું તમને વૃક્ષો વાવાનું ગમે.
હા ગમે હો. આજે જો મારા ડા લઈ આયવી કાલે વ વૃક્ષો વા વાની છે પણ મારા હાથથી જગતા નથી એટલે હું બાજુવાળા હા, હાલો.
હાલો, હા તમારો થોડોક કપાટ હતો.
હા કપાય છે, આવો હા. કવ સારા હાથ તોજ, તો નથી એટલે પછી મારે આજુબાજુ વાળા લોકોને કેવું પડે જગાવ દે મારે મારે હાથ નથી થતા, ગમે ખરું મને બઉ હું.
એવું!
હા, પણ મારે પછી વાજુમા બાજુમાં એક છે ને અમારા. એમને હાથના બહુ મસ્ત થઈ જાય જલ્દી. એતો આજ માટીને લઈ ગઈ કુન્ડાને.
મારા ઘરમાં કેવું છે કે અમે ત છ ભાઈ બહેન ને એમાંથી બેના મેરજ થઈ ગયા. મીન્સ કે કાકા મોટાના અને બીજા મેન્સ કે પેલા ભેગા રેહતા તાં હમણાં અમણા જુદા થયાં. તો મારા અંકલના દીકરા છે. તેમની સાથે એને મને વૃક્ષ વાવાના બહુ શોખ. તો અમે બંને વાવ્યા કરે મારા દીદી ને મારા સગા ભાઈ. એ બે ખાલી જોયા કરે એટલે એવી રીતે અમે બધું ધાએ આવી રીતના લીંબેણા ને તે વાવેલી છે પછી જમરુખી પછી અના અનુ અનુનુસ. સીતાફળ કે એવું કંઈક કેવાય ને તે. પછી બીજા ત્રણ ચાર ઘણા છોડ વાવેલા છે પછી સ્નેક પ્લાન્ટ. એવી રીતે બઉ બધા વાવેલા છે આજુબાજુ તો.
હા હા હમ્મ. અમે અહીયાં તો કેટલા બધા વાયવા છે જી આવે નાખી દયે જી આવે બી જી થાય.
વૃક્ષો ગમે વાવવાના એટલે પછી કીયો એટલે બધા કુંડા ભરી નાખ્યા હમ્મ.
ને વૃક્ષો આપણે જેટલા વાઈએ એટલું હારું કે વરસાદ આપણી માટે હારું રે કે વરસાદ બધી ઋતુઓ જરવાઈ રે, હમણાં કેવું કે યુદ્ધ થયું બરાબર. તો એને લીધે કેવું આપણે ચોમાસામાં હો કમ્પ્લીટ વરસાદ નહીં પડતો.
હા.
તમારું હું કેવું કે યુદ્ધના કેટલા બડા આપડી પર થાય કે મોંઘવારી વધે.
કેટલું બધું થઈ ગયું નુકસાન હમણાં મોંઘવારી કેટલી બી બાટલા હજી સુધી બોમ્બે માંતો સિલિન્ડર મળતા જ નથી ગેસના બાટલા તો.
અમારે તેય એક જ મલે એમ. પહેલા કેવું કે અ
હ. હમણાં ગેસની બહુ અછત છે બાટલાની તો.
હા હાચી વાત છે એના લીધે આપણે જમવાના ભાવ પણ કેટલા વધી જાય બહારથી આપણે જે લાતા લાવતાં તા હોય તે તો ઠીક જ છે પણ પેટ્રોલના અવે જે અ પેટ્રોલની જગ્યાએ લેવા જઈએ તો કેટલી લાઈનો હોય મને એવું થાય કે એન જગ્યાએ ઈ વીની ઈલેક ટિક કાર આપણે યુઝ કરીએ ટુ વ્હીલરને કાર તો ચાલે આપણને.
હા. એમ જોવા જાઈને ચાર પાંચ વર્ષ પાંચ છ વર્ષથી ઈ જ ચાલે છે બે હાજાર ઓગણીસથી કોરોના આવ્યો ને ઈ પછી બધું એમ થઈ ગયું છે કેટલું બધું. અસ્ત વ્યસ્ત
હાચ છે મને એવું જ લાગે બે વર્ષ જે કોરોના એ આપણા વ્યસ્ત કેટલો વ્યર્થ કરેલો આપડે જીવન બે વર્ષ તો કાઢી નાખવાના ને આપડે કેમાં તો કેટલું બધું આપડે નુકસાન ભોગવ્યું ના કમાયા કે ના કશું નહી.
ને કેટલું હેરાન કરી નાયખુ છે હજી સુધી બાટલા મુંબઈમાં તો મળતાં જ નથી.
એ જ ને મોટી સિટીઝમાં તો પ્રોબ્લેમ રે જ તે નાની સિટીમાં એવું તો થાય જ. હે?
હા હા હમ્મ. ના પણ પીજીવાળા લોકો બહુ હેરાનગતિ છે ને હમણાં બાટલા મળતા નથી દર બરનું કેટલું ખાવું પછી છોકરાઓ બઉ હેરાન થઈ ગયા છે અહિયાયા મુંબઈમાં જેટલા રે છે.
માર જેઠાણી ની છોકરી છે, બ હમણાં બાટલા વગર ન ખર પોતે રાંધી ને બનાવતીને ખાઈ ને પછી ઓફિસે જતી એમ હવે અયાં બાટલાય નથી મળતા પીજી બહાર ન ખાવું પડે તો તકલીફ થાય છે.
પણ ઈલેક્ટ્રિક પેલી આવે છે ને ઇલેક્ટ્રિક એ બી આ ગઈ હવે તો એ ચાલે એ લઈ લેતો.
ઈ તો છે એક પણ હવે કેટલી અગિયાર છોક. છોકરી વચ્ચે એક હોય પીજી માં એક દસ અગિયાર છોકરીઓ રે છે, એમ
હા તમારી વાત સાચી છે પછી એક એમ પણ કેટલું બનાવીએ
એજ ને પછી
ને એ આપડે કેવું કે ગેસ હોય તો ત્રણ ચાર આપણને ઓપ્શન સ્ટોવ ટાઈપ પણ એમાં તો એક જ મ કેટલું દાળ ભાત શાક રોટલી જે બનાવીએ તે એમાં બહુ વાર લાગે ને
હા વાર લાગે છે. હમ હમ
હમ તો બોલો બીજું બોલો તમે કેવું ચાલે છે. આજનો દિવસ કેવો ગયો તમારો
ના દિવસ સારો ગયો મારો હમ તમે શું ખાધું આજે
મેં આજે જ એમી પાઉ ભાજી
હા પાઉભાજી હમ હમ હમ આમે પનીર ટીકા
બરાબર
હા અમારે અઠવાડિયા માં એક વખત પનીર નું બનતું હોય કાઈ ને કાંઈ હ પી પનીર ટીક્કા પનીર ભૂર્જી એવું બધું ચાલુ જ જોઈએ અમાર દુકાન પનીર જ છે ને ડેરી ફાર્મ છે, એટલે પછી પનીર તગર દુકાન ન હોય.
હા એ તો છે મેં એક વાર ઘરે બનાવવાની ટ્રાય કરી પનીર પણ મારીથી કમ્પ્લીટ થયું જ ના તમે કેવી મીન્સ કે ઘરે કેવી રીતે બનાવવું હોય તો તમને એમ આઈડિયા છે ખરી કેવી રીતે બનાવાય ઘરે
દૂધ ગરમ કરીને એમાં લીંબુ નાખવાનું દહી તું પેલા થ દહી નાખવાનું હા પેલા થોડુ. દહીં નાખીએ એક ચમચી જેટલું પછી ઉપરથી થોડુ થઈ ને પછી લીંબુ નાખીએ એટલે મસ્ત પાણી ઉપર તરી નીચે પનીર પછી કપડામાં નાખીને ઉપર વજન રાખીએ ગાગર કે છે, હાણી પાણી નું ભરેલું વજન રાખે.
શીખવાનું એવુ
એક જ કલાક અમે રાખી પછી ફ્રીજમાં મૂકી દઈએ મસ્ત મોટો આમ પીસ ચક્કા જેવું થઇ જાય પછી ફ્રીજમાં મૂકી દઈ
હહ આંટી પછી તમને બટર બનાવતા આવડે છે, તમને વોટ બટર આઈ મીન મેં મારી ફ્રેન્ડ છે એમને મને કીધું તું પણ રેસીપી જ ભૂલી ગઈ છુ.
હ બટર તો અમે નથી બનાવતા હો બટર તો અમાર દુખાન નય એટલે પછી બનાવ્યું નથી.
હા હા એટલે મને એમ તો ફાવે પણ બારણું મને આમ કહ્યું છે કે બહાર નું નહીં ખાવું અમુક પણ મને ઘરે બનાવાનું ગમે એને ચીઝ પણ મેં બનાવેલું છે ઘરે એવુ
હા
પણ ની તો જો કે ઘરે આવડે પણ મમ્મી ને આવડે મેં ભૂલી જઉં એવું તેવુ
તો ન આવતા હવે તો અહિયાં કન છે એટલે પછી પ ઘરમાં નથી બનાવતા તો પેલા પણનાવતા બહુ બનાવતો
બરાબર
હમ બાકી તમને જમવામાં હુ. પંજાબી કેસો ગુજરાતી
અને ના ગુજરાતી જ અમે તો
હને હા
હા ગુસ્સાથી પણ તોય દરોજેવું જો કે હવા હ છસ જોવે ગમે તે જમએ પણ છસ તો જોવે જ
હા હમમે મજા માં
અ શું
મમ્મી પપ્પા મજામાં હલો.
હા હા હા હા મને પેલા એવું લાગ્યું તમારા નંબર પર એક અંકલનો ફોટો હશે ને હતો ને તો મને કે દાદા હશે પ તમે આંટી નીકળા
હા હમ્મ
તો કેવું વરસાદ પાણી
કર છે ને જીન્સ
હ હલો તમારો અવાજ નહીં આપતો હલો હલો
એ સારી વાત થાય તો હેલ્લો
હા બોલો
હા એમ કહ છું એમ જેન્સે વાત કરે છે ને એપમાં તો
હા કરી શકે મારે કેવું કે કોલેજ ના ફ્રેન્ડ હતા તે છે એક બે
મેં પેલો પેલો કોલ કર્યો ને તો જેન્સ ને લાગ્યો મેં ઉઠાયો. એપ એપ એમ એપમાં મને જોઈન્ટ કર્યો ને મારી નણંદે પેલો જ દિવસ હતો તો કોલ કર્યો ને તો ડાયરેક્ટ એમ જેન્સ નું નામ આયું હતુ. તો દાયરેક ક વાત કરવી હલો જેન્સ મે કે બાપ રે બાપ હવે કેમ વાત કરવી હ પણ વારી વાંધો માડી કાઢો કા કોલ કર્યો પાછી લેડીસ આપણે એમ લેડીસો લેડીસો વાત કરીએને તો મજા આવે કરવામાં એમ જેન્સ હારે
હાચી વાત છે, થોડુંક અનકમ્ફર્ટેબલ લાગે આપણને
કમ્ફર્ટેબલ ના લાગે એટલે પછી મેં વરી
એટલે એમ તો જો કે આજુ આપડે ઓળખ તા હોય તો વાંધો ના આવે પણ ના રોકતા હોય ને તો આપને થોડુંક વ વધારે એમ વાંધો આવે એમ
હમ બાકી આપડે તો જો રોજ આવી વાત થાય છે એટલે વાંધો નથી આવતો એમ-
હા એ તો છે જ તમારી વાત હાચી છે.
હમ હમ બાકી હું ચાલે સુવાની તૈયારી છેને
હલો
તમે કેટલા વાગે સુુવો છો?
મેં મેં તો દેલી બાર વાગે સૂવું.
હા અમારી જેમ એમ અમે એમજ અમાર થઈ જાય રોજ-
હા એટલે મને ખબર નઈ અમારા ઘરમાં અમે ત્રણ જણ જાગતા જ હોય. મેં પપ્પા ને ભાઈ મમ્મી સુઈ જાય અમે બે બેન ભાઈ- તો છેલ્લે જાગતા જ હોય બધા સુઈ જાય તોય તો- સારું તો ચાલો આપડો કોલ કટ થશે હમણાં જ ઓ- ઓટોમેટિકમાં એટલે મેં મૂકું-
આઠ
જય શ્રી કૃષ્ણ.
હલો